અવાજ નહીં આવતો.
હેલો.
હા હવે આવ્યો આવ્યો, આ બિસ્કીિટ ખાસો નહી અવાજ નહીં તો બિસ્કીટ ખાતા ખાતા
અરે રે નહી ખાધું હું ના બોલતો જો સામે પડ્યું છે, જોઈ ખાવાની ઈચ્છા થાય છે, પણ હવે ફોન ચાલુ છે, કેમ ખ
એ તમારું લક્ષ્ય છે, જ્યાં સુધી ફોન હું ના કટ કરું ને ત્યાં સુધી બિસ્કીિટ ને ખાલી જોતા જ રહો જોતા જ રહો . કેશે કે કાતા હું કવારી મળેમાંઈ જાો કા તો તમે લઈ લો
હા, એ તો એવું જ થાય હું તમને ફોટો પાડી મોકલી દઉં તમે ખાઈ લેજો
તો ફોટો પાડીને આવતું હોય તો તો તમને તાજમહેલમાં હોટલમાં મળતી બધી વસ્તુના ફોટા મોકલો તમે ખાધે રાખો
અરે તમે થયા પાક્કા અરે, હું બહુ ચટાકેદાર છું મને બહારનું ખાવાનું બહુ જ ભાવે
અરે! હમણાં મને ત્રણ-ચાર દિવસ થી લોકો કહે છે, પહેલાં હું એકદમ પતલી હતી પણ, છેલ્લા ચાર મહિનામાં જે મેં વેઇટ ગેન કર્યું છે, એટલી જાડી થઈ એટલે એટલી બધી જાડી નહી, પણ આમ સારી દેખાય કે હા, જાડી થઈ ગઈ તો જ્યાં જાઓ ને બધા પૂછપૂછ કરે જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ પણ, હવે એમને કહું છું કે જોબ નો ટાઈમ એવો છે કે વચ્ચે ઘરનું ખાવું ન ભાવેને તો હું દર ત્રીજા દિવસે બહાર ન ખાઉં છું
કોલેજ માં જાઇએ એટલે કોલેજ નું ખાઈએ પછી, આઈને કંઈ ભુખ-બુખ લાગી હોય અને દર ત્રીજે દિવસ આમ જીભ જીભને આમ શું કેવાય, હરવરે કે ભાઈ બારનું ખાવાનું હાલ મારા મોઢામાં
હા, અને કંઈક ને કંઈક એમ એવું થાય ને કે, આ ખાઈ લવ પેલું ખાઈ લવ અને એક સાથે ત્રણ-ચાર વસ્તુ ખાવાની મન થઈ જાય હમણાં બે દિવસ થી બીમાર હતી ખબર છે ઇન્જેક્શન આપે ડોક્ટરે, માંડ ઉભી થઈ છું, પણ તોય કાલે ના રહેવાયું, ના રહેવાયું તો, એ વડાપાઉં ખાવા ગઇ, ખાલી એક જ વડાપાઉં ખાવો તો, જોડે સમોસાચાટે ખાઇ આવી અને
હાય, હાય, ઓ બા
જોડે મારી ફ્રેન્ડ હતી ને તો, મજા આઈ
બરાબર બોલો બીજું? અરે! મારા મમ્મી એવું જ કે કે તારે કશું જ બહારનું ખાવાનું નહીં બસ, ખવાઈ જ જાય છે.
અને અત્યારનું વા.. આમ જીભને આમ એવું થાય અને કદાચ મારે એવું થાય ઘણી વાર અઠવાડિયામાં બે-ત્રણ, બે વાર જો પાણીપુરી આ આવી ગઈ ને તો પછી એવું થાય પાણીપુરી હવે નથી ખાવી નથી ખાવી પછી યાદ આવે એ ગય વખતેતો આ લારી ખાધી હતી. હવે આ બાજુ ખાવાની છે, ચાલ ખાઈ આવું.
હ મ અ અલા આમને વચ્ચે મારી મમ્મી કેવું કરે સ સ ઉનાળો આવે ને હવે અને ઉનાળો અને એક સી ચોમાસું આ બે માં મને બહારની પાણીપુરી ના ખાવા દેય પેલું પાણી જો ત્યાં બટા બધું પડી રહેલુ હોય ને સવારનું એટલે બગડી જાય ઉનાળામાં ગરમીને લીધે અને શિયાળામાં અ ચોમાસામાં પેલું પાણીને લીધે એટલે અમ અમે બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે આ ગુડી પાડવો હતો ને
હા
ત્યારે મેં કુ હેડ ઘેર બનાવી તો બનાય તી‌ અને હું કેવું કરું ઘેર બનાવડાવું ને એટલે હવારે બનાવડાવું એટલે બપોરે એટલે હું બપોરે ખાવાની હમ નીડ બપોરે ખાવાની અને હાજે ખાવાની
હા તમારે ત્યાંથી પ્રોમેક્સ આયવી છે મને છે ને આવી કોઈ પણ વસ્તુ હોય બહારની ફાસ્ટ ફૂડ હોય કે કશું ઘરે બનાવુ હોય તો બ બપોરે ખવ કારણ કે બપોરે જે આપણને ભૂખ લાગે ને ત્યારે ખાઈએ ને એ એની મજા જ અલગ છે એટલે સવારે અગિયાર બાર વાગતા બધું તૈયારી કરી લે એટલે પાછી એક વાગ્યે ખઉં પછી ભૂખ લાગે તો ચા ની જ ચા ચાર સ્કિપ કરી દવ પાંચ વાગે ખવ પણ રાત્રે ખવ અને કઈ માવો કે કશું વ દૂર હોય ત્યારે માવો ન રાખું પાણી અને પૂરી રવા હા બીજા દિવસ સવારે ખાલી ફરી માવો બનાવી ખાઉં
અરે તમે શું વાત કરો સવારમાં મને તો મને આપડે પણ આપડે કેવું આ ગુજરાતમાં લોકો ઠંડુ ખાય ગુજરાત આખા ગુજરાત નું નહી ખબર મન મારા ઘર ન ખબર છે મારા ઘરમાં મારા પપ્પા મન ના પાડે કે ઠંડુ નઈ ખાવાનું રાતનું સવાર નઈ ખાવાનું તોય હું રાતનો સવાર ખઉં
હું પણ
હું એ માણસ છું જેને સવારમાં છે ને ફુલ ડિસ આપો ને તોય મને તો ચાલી જાય નાસ્તામાં.
ના. એટલે સવાર-સવારમાં તું નહી.
તમે વિચિત્ર લાગશે પણ હું સવાર મે સવારમાં હું નાસ્તામાં બ્રેકફાસ્ટમાં પાણીપુરી બી ખાધેલી છે. દાલ ફ્રાય બી ખાધેલી છે. કડી ભાત બી ખાધેલો છે. રોટલી શાક બી ખાધેલી છે.
હા હોય છે. અરે તમે શું વાત કરો મારે એક ફ્રેન્ડ છે ને તો એને સવાર એમના ઘર માં નિયમ સવાર ચા બનવાની જ નહી એમને એતો ચુસ્ત નિયમ પા ધર્મ પાડે છે. તો એમના ઘરમાં ચા, કોફી કેફિન કેવાય એમ એટલે તો બને જ નહી. સવાર ઉઠવાનું નાઈ ધોઈને પૂજા પતાવે એમનું દિવા ને બધું પતાવે. પછી ડાયરેક્ટ ફૂડ જમી લેવાનું દાળ, ભાત, શાક રોટલી સવારા સાડા આઠ વાગે.
હા હોય ઘણા બધાને કેવું હોય બધા જોબ પર જતા હોય ઘરના બધા જોબ પર જતા હોય છોકરાઓ કોલેજ કા તો નોકરી કાતો સ્કૂલ જતા હોય તો લોકોને એવું હોય નાસ્તો નાસ્તા બનાવ લઈ જાય પછી એજ ખઈને જાય. ઘણા બધાને ઘરે એવું હોય.
હા અરે બોહ મને તો વિચિત્ર લાગે સવારે મારે આઠ વાગે તો અ અત્યારે સ્કૂલ નથી એટલા માટે બાકી ઘરે આઠ વાગે મારું મોર્નિંગ થતી હોય અને એમાં પણ તમે સવારે દાળભારત શાક રોટલા લો કેમનું પેટમાં જાય. મારે તો જીવત ના ચલે ખાવાનો અને પાછું બાર વાગે બ્રેક પડે બાર વાગે પાછું એ દાળભાત, શાક, રોટલી ખાય. પાછા સાંજે છ અ પાંચ વાગે ભૂખ લાગી તો ફરી ખાય ને તો ર રાત્રે ડાયરેક્ટ જમે હ ત્રણ ટાઈમ દાળ ભાત શાક રોટલી ખઈ કોણ શકે. તકે.
હ હા એ તો હવે એ અલગ લેવલ નું કેહેવાય બાકી જો મારે કેવું છે મને તમે મને સવારમાં છે ને એકદમ હેવી નાસ્તો જોઈએ અને બપોર રે આમ મીળ આમ એકદમ આમ એકદમ ન મીડિયમ લાાઈટ અને સાંજે હું નાક ખું ને તોય મને ચાલે આવું છે મારે ઊંધું છે બધા પોતા ના પણ ખરેખર ર કહ ને તો આજ હોવું જોઈએ મે એક ક મારા શક્ષના મેડમ મો હતા સાયન્સમાં ટેન્થમાં એમને અમને કહ્યું હતું કે એમને ક્યું કે સવારે જમવું સવારે નાસ્તો રાજાની જેમ કરવો બપોરે એક મિડલ ક્લાસ વ્યક્તિની જેમ ખાવું અને સાંજે ભિખારીની જેમ ખાવું તબિયત ક્યારે નહી બગડે
તો બગડે છે કે નહી બગડતી
હવે હું એવું નહી ખાતી ભાઈ હ હું બહાર ન કેટલું કઉ છું પણ સામે મોમોઝ છે નહીં અમારા ઘરની થોડીક થોડીક આમ એકદમ આમ બે મિનિટના ડ્યુરેશનમાં એક મોમોઝ વાળો છે એક્ટવા વાળને છેને તો બે મિનિટ થાય
હમ
નોતરી છે દ મોમોસ ખાવા જોઈએ
મોમોઝમાં મને અહીંના છે ને અમારે સ્ટીમ સારા નહી આવતા ફ્રાય થોડાક થોડાક સારા આવે સારા આવે બાકી તો મેમે ટ્રાય નહી કરો એક વાર
ન અડિયાદ આવજો આપડે મોમોસ ખાવા જઈશ અરે તમને ભાવશે નોડિયાદ આવજ હું મસ્ત ખવડઈશ.
ચોક્કસ આ વખતે આવું ને એટલે તમને હેરાન ના કરું તો કેજો.
અરે પાક્કું બસ ખાલી રજા હ ને એ દિવસ આવજો એટલે હું ઘેર મળું તમને. કા તો પછી તમે આવ ને તો એક્ટિવા લે હેલો!
હા બોલો. આ કજલ બેન છે ને હેરાન કરે છે વચ્ચે વચ્ચે.
શું
કાજલ બેેન હેરાન કરે છે વચ્ચે ફોન
હા, એમનો ફોન આવ્યો મારા મારામાં જ આવ્યો. મારામાં બી આવ્યો.
પણ તમારામાં ખબર નહી.
બરાબર. હ હું ક દી હતી. હા
નડિયાદ હું આવાને કેતી હતી.
હમ એટલે હું એજ કહ છું જો તમે આવો ને તો એ દિવસ આવજો જે દિવસનું તમને ઘરે મળ કા તો જો તમે એક્ટવાલી ના આવ ને તો ચારું સાથે પીક કરીને નડિયાદ આવજો.
તેવું કરીશ
કું ચારું સેટમાં જઉં છું.
તમે જ કીધું તું.
એવું ત્યારે કીધુ.
એટલે આનો મતલબ એવો થાય છે કે સવારે તમે જે પણ વાતચીત કરો છો, એનું તમને કઈ ભાન હોતું જ નથી તમે પૂર્ણ રીતે નિંદ્રામાં હોવ છો.
ના નિંદ્રામાં નહી હોતી. મને છે ને મેમરી લોસ છે.
અ અર્ધ નિદ્રામાં છો.
હવે આ હવે આટલા બધા ગુજરાતી શબ્દો નહીં આવડતા. હ
હું એમ કહ છું પણ તમને્ર આજે સવારે મેં કીધું તું ને કે આપણે સવારે પાંચ વાગે વાત થઈએ શું આપણે ધૂળતા હતા ક્યારે આપડે વાત થઈ છે. આ શું હતું. કોણે મને સવારે સાડા પાંચે જગાડી હતી?
એ તો બે દિવસ પેલા હવે.
તો ત્યારે જ તમે કીધું તું કે મેડમ પછી છે ને હું ચારુ સેટમાં હું કોલેજ જાઉં છું ને તો પછી મારી પાસે ટાઈમ નથી હોતો પછી મારે યોગા ક્લાસમાં જવાનું હોય છે પછી મેં કીધું કે કઈ કોલેજમાં જા છું તો તમે કીધું ચારુ સેટમાં જઉં છું. છું મેં કીધું સારું સારું.
તો આવું જ થાય આવું જ થાય છે. અલા ભૂલી જવાય છે.
અલા મારે તમારા કરતા ડેન્જર કિસ્સો છે હું તમને કહીશ. મેરી મેમરી લોસ નો અને મારા જેવા નાટક કોણ નહી કરતા દાદા કહીશ કહીશ આપણી પાસે ટાઈમ ટાઈમ ચિંતા શું કરો.
ઓ હ અમને હું બાંધી પપ્પા મને કે શું કરું છું? કામ કરું છું.
કોઈ ના વિશ્વાસ રાખે કોઈ વિશ્વાસ રાખે ઘરે કે આપડે કામ કરી રહ્યા છીએ તો કેવું કામ કઈ રીતે કરી રહ્યા છે.
એજ તો અ કેવું કેમ અને કેવું છે કે હું એવું કહું ને કે હું આવી રીતે આમ કરું છ મારે પાપા તો કેવા જ નહિ મા પપા પણ ડાયરે એવુ જ આવું બધું કશું નહી કરું ત જેટલા પૈસા જોઈતા હ ને એટ હું તને ખાલી ભણવા પર ફોકસ કર
તો અત્યારે એમને ખબર પડશે તો આવી નહી બને તમારી
ના ના આવી બને
સારું કેવાય તો સારું કેવાય
ઘરની મોટી છોકરી ઘરની સૌથી જિદી છોકરી ધર એ છોકરી જે પોતાનો ધ્યાર જ કરે
બરાબર છે. કઈ નહી કરું તમને બે મિનિટમાં
હવ કર આવજો